તો
નમસ્તે બેાઈન
નમસ્તે બે મજામાં છું તમે કેમ છો.
અમે બી મજામાં છુ, હું બસ સબા ન સોવાની તૈયારી કરું છ કે હ દીકરીને જ લઈ છે. મેં તો આઠ બજા ની ફ્રી છે મારે ફોન નહી આવ્યો હતો. મેં બી ફીર કામ કરું છુ, વડનુ આજ તો ટીકો લાગ્યો છે, તો હાથ દુખે છે તો કામ નીવ્યો છે.
સાચુ ર કોલ કરીશ તમે ભારે વરસાદ નું મોસમ બઉ થઇ ગયુ છે, એને વધારે બરસાદ આવી ગઈ છે, અને અત્યારે ધૂપ નીકળી છે તો હું સોચું કે તમ ફોન કરો
હ સુબેલી વરસાત આવી છેને ભ ધ્રપ આવી છે. તો ન છુ બર હવે કોઈ બાત કરવાનું મળ્યું નની છે, તો
અચછા હમ તમે જમવાનું થઇ ગયુ છે, તમારે
હમ્મ કાલે તો ટાઈમ હોઈ ની હસ હોસ્પિટલ ગઈ થથી આઈ થથીન થાકી ગઈથી તીન ચાર બજે ઘરે આવીઈ હતીથી હોસ્પિટલ ની ભીડની થઈ. કે પૂછો જી ગબરા આવે છે કદગડી નીકળ્યા છે, હોસ્પિટલમાં તો મો વિંગ છે.
હાચુ.
હોસ્પિટલ ન તો સફાઈ તો અત્રી છે, બિલકુલ. બધું નઈ આવતી હોસ્પિટલમા, તો હુ આવે નહ લાગે ક ઘ ઘીસીયે તોકાઉ
સાચું છે ટાઈમ તો જી જદ ઘટરાાય છે.
નખિલ ને ભાગો છ, આ તું બસ ફટાફટ
હમ્મ ઓર
હ તમે કદી આવતા
કફિંગ ન્યૂઝમાં આવશુ
તમારે ફર્ ફિક્સ કીધો સ્કૂલ ન
સ્કૂલ ન હું શસ ન બોલે છે, કે હ તો સસુ તમારે જાય, એમ ગાડી લેકે એમ હ તમારે લેવું છે, તમે રૂમ તો સાલભર પછી લેવ છો આમ તમારો છોકરું હર કરશે
હમ્મ
હું એમને બોલી મને સાર ભર વધારે લઉ છુ, બોલે હા સારુ પન અહીંએ તો બના કરશે કે નથી લે નહી લેવો જ છે, શું મના કરશે
કેવે છે.
ઓ ક છે કે હ ના બોલે કે સાલ પર પછી એડમિશન ડબો કરાવી છે સાજ બોલે તમે ફીર તમે તમારા છોકરનૂ ભણાવો ભલે બહાર જા છો મારા કઈ ફરક ન પડે હ તો કઈ નહી કર લ શું કામ પર ચોખ્ખું અભ નાનુ જ છે.
અચ્છા એ તો સાર બોલલો તુમે એડમિશન ન કરાવ એ
ના એડમિશન તો હું કરાવું છું કે આ રોયલ પબ્લિકમાં સાલભતી
તમે તો પેલી છોરાનું જો આવું ઉંમર નીકળે છે ને તો ચાર વરસનું છે તો
સાચું.
આઈ વર્ષ તો તમારે એડમિશન કરવાનું જ પડે છે પછી લીડ પડે છે પાછું.
હા બોલો છું.
તમારે સાંસ્કૃિક એક અણી સાર તમે અહીં પડાવો છો.
હમ.
હા તમે જ કમરામાં રહી રહીને પરેશાન રહી જાવ છો અને
હા હું એજ બોલું છું કે હું પરેશાન હોય છ અને તમારા રોજ ના મેટર થઈ થાય છે એમ હું તો બધી પરેશાન થઈ. બોલે બોલે કાંઈ નઈ તું ગાડી લઈને જાય છે તમે. છોકરાનું એડમિશન આવે સાલ ભરતી અહી આવે બીજું સાલ દે સાલ. વધારે તમે જાઓ છો તમારે છોકરા નું લઈન. ડબોગ પડાવશો તમે ભલે ઉદેપુર પડાવો.
તમારા હસબેન્ડનું કઈ કેવા છે.
એ તો નહી રૂકે. જાહે છે બધા હું તો જાઉ છું. ફેવા એ જાય છે તો મને જાણવું જ પડશે.
હસબેંડ કા જાવે છે બાર જાવે છે.
ના ના બકતી રૂમ ભાડા ભરશે પોતાની અભી ક્યા બોલો છે.
હમ ભલે હું તોકેલો જાઉં છું તમે ભલે મતાવ. હું તો હસબેંડ જાય છે તો માંરે રો સાથે જવું જ પડશે
તમે તો જાઓ છો હાઈબેન્ડનું તું તે રોટલી કોણ બન રોટલા બનાવે હોટલમાંથી ખાવે તમે કરા જવું મારે
હસબેંડ જાય છે તો હું ચલી જાઉં છું.
તો તમારા હસબેન્ડનું ફિક્સ નોકરી છે અહીંયામા
ના ડબોમાંથી ચલાવે હસબેંડ નો કેમ કે ગુજરાત જાય છે બારમે બીકાનેન પંદર બીસ જૂન છે આવે છે.
અચ્છા એમ.
હમ.
તમ હા સાલભર નો જ રૂપો જ હોવો. જાઓ છો કઈ કરો છો.
હમ.
તા જાઉં છું તોને ખબર પડશે કે શું કરવાનું છે.
દસ તારીખની લાસ્ટ છે એડમિશન ની તો.
એવું તો એવું તો કઈ નથી એ છોટું નાનું જ છોકરું છે ને કઈથી એડમિશન કરાવ
કઈ ફરક નથી પડશે.
હા ને જો
હ તું આવન છું ને હું આવું છું ડબો બેડ ટીપ છે આયા વધારે બડું બડું લે છે. ભાઈ છે ને એ ટીપન થોડું મોટું લ આવે રહ છે. તો બીજું બીજું ટીપપન લાવશો. બોટલ બીટઅને માસી પેજી છે.
હમ ના છોકરી ન કરાવ એડમિશન પણ તમારા ભરોસે રઈ ગઈ છે તમે તો જાાવ છો તું આ
ના ના હું એક બર પણ આવશું. હ અયા સા પ અ ભેજું છું હું તો. પછી આગલે અગલે વરષ ન તો
કઈ ભેજું શું ડિસેમ્બર ન માસ મારે ડિલવરી ન લાસ્ટ ટાઈમ છે જબ તક તો સ્કૂલ કઈ ભેજો છું વાપસ લે લઈ જ ચોર પિયર.
હા તો તમે આ સાલ ની નથી કર અભ
હસબન્ડ તો કઈ કેવાય નહી છે મેં કા શું કર્યું. હમ.
હા
અવાજ આવે છે અવાજ ઘણી તીખી આવે છે
મારી
નહી કઈ બાજે સ ઘરે
કઈ નથી બસ તો બાઈ જ છે ને બાર થી હું કે છસું નૂર હાઈવે પે બાઇક જાય
તમાર મમ્મીને કઈ કેવી છે પિયર ના મમ્મી
મમ્મી બોલે છે કે તમે જાઓ તમાર ત હસબેન્ડ સાથે ગયા મે સાથે તે રન મસ્તરોન
હમ
મ તો ઓોલું સાસ ભી દયા છે હસબેન્ડ બોલે છે કે અને દેખું છું અને હું થોડ બોગમાં ર છું
અ્ા હા તમે શાલ ભરણ દેખો છો ની બે છે તો બસ હ
હા એવું તો કે છોકરું નાનું છે એમ ને હર ભી કરે છે
હમ્ વ ભી સહી છે
હ કડ છે જાઓ ના આવો જાઓ ના આવો રોવા રોવી કરે છે
સઈ કેયો છે તો તો શનિવાર રવિવાર ઘરે આવ્યા આજ આવા જામ કરો છો ને બાકી વા વા લેવ છો છોકરાનું મિલાઈ લઈ જાાવ છો હ
એવુંજ કરવાનું છે દેખું મા તો પતો કર્યા છે
તમે આવો કે દિવસ
હું આયશ હું આવું છું કલ દીદીી નવા બેનોઈ બેનોઈ ન બહ બારમાં છેને તો યાતે મા પીય આવીશું દ તન દિવસમાં આવશું
તમારે મમ્મી પપ્પા ને એ સબ પિયરી છે.
હા. પેરિસ છે. ના અમદાવાદ રહે છે એના ઘર ના ધંધો છે ને મકાન છે.
અચ્છા.
હમ.
જો તમારે જમે છે ઇ, બહાર નુ જાણવા હુ માંગુ છું.
હમ.
હો ને યે, એમ કે કે, હો ભાભી સાહી આવે છેને, વ્યુ વિ તો એજ કરાવે છે. કે બહાર ન તો કેવી છે ને મેં કા જવું છું.
સાચો અને. પૈસો હોય ને તો ઠીક કે બેહેના.
ઠીક છે.